હું કરે
હા ચાલુ કરાવા
પેમન્ટ વિસે જરાક જોઈલે
હા
હિરેન હિરેન
હા અવાજ આવે ને
હમ એ
હાલો
ચાલુ રાખ હ ભઈ બિઝનેસ બિજનેસ
હે
બિઝનેસ ટોપિક
બિઝનેસમાં તો હું ટોપિકમાં ત.
હા ના આપડે મોટો બિઝનેસ કરવું પડે એમાં પ્રોફિટ લોસ થાય કરે એવું કઈની
તે તો તેવુંજ નોકરી ધંધો.
નોકરી કરતા ધંદા હારૂ પડે કોનજર પેલા તો લોસમાં જાય પઈ ધીરે-ધીરે લાઈન પર આવે.
એ તો તેવું જ.
ને એમ પી એટલે આપડે સેલરી આપડે મહિનાની ગણાય એવી આપડે. જે ધંધો ચાલુ કરતો એ રેય ને વરહુ નુ હોયે મતલબમાં
એક વાર લાખવા પડે.
એતો બરાબર એતો લાખવું ત પડે જ તો નોકરી આખું જ પડે એવુ તો. તો આપડે તેમાં એટલા પૈહા આવે એવું પણ ધંધામાં બેહે ને એટલે રોજગારીમાં ઇન્ટરવ્યુ તો કવું એમાં આપડે વરહ ને આવું જવું પડે મહિનાનું ન જોયું આપણને. ઓછું બી મળે કોય વાર વધારે મળે એવું થાય. એમા આખા વરહ નું જોવું પડે
ધંધા ચાલુ કરવા વિચારે
હારું
હું વિચાર તારા આવતા ભવિષ્યમાં.
કોલેજ ચાલે પૈસા લાગુ પડે પ્રોફિટ લોસ મત કોય વાર લાગી રેવું પડે મતલબમાં.
એતો તેમે
કોઈ વાર આપડે આ બે ચાલુ કરી મતલબ બીજું ચાલુ કરીએ અને કોઈ મતલબ ની
પૈસા કમાવા બધું જ
હા તેજને પ્રવાસ ફરી આવ્યા એનું કેની કય હ તો બરાબર લખવું પડે પ્રવાસ ફરી આવ્યા એને કઈ વાત કરતું. પાવાગઢ પવાગઠ ગેલો ને
હે
પાવાગઢ ફરવા ગેલો ને પ્રવાસ
હા હે
પાવાગઢ ફરવા ગેલો તે તેનું કય કે એમ કેમ હુ જોયું હું ની
પાવાગઢ માં તો હું સારી જગ્યા ફરવાની
બરાબર
ઈચ્છા થાય તો કે જે એકાદ વાર
કેવા ને
જાહું ડેપોમાં એસટીમાં
એ હા ખરા આપડે સારંગપુર જયે કે હ
તા ડેપો થી પાહે જ ને?
હ એ જ ત એજ તને કેમ
એટલે તમે પૂછો એમ કેવું મને મેં ખાલી
પેટમાં દુખે એ તું ચાંગુ ગેલો ને તો એક વાર તો
એક વાર ગેલો મે
કે હમણાં કે ગેલો અગાડી ગેલો.
બો પહેલા છઠ્ઠમાં હોતો ત્યારે
હા તે તો બરોબર કઈ નઈ હશે એપમાં હોડી લાયે એતો.
મલવાનું તો મલી જાય છે ને
મેં રિયલ કરશે એના પરુતુ ની કરશે મેં.
રિયલમાં ગેલો.
હ મેં રિયલમાં જવા હારું કેમ એવું કેમ.
હા તે વાત બરાબર પણ એમ કે અમુક છે તો જાણવું પડે એમ.
હા. ફયરો બહસો જ મતલબમા હમણા એટલે.
એમ તો ગુજરાતમાં તો કવર લાઈક લાયકું વધારે પડતું.
મેં ગુજરાત માં બો શું ફરિયો ચોટીલા ફરિયો કોઈ કટ્સ એવો. કહીટકા પાવાગઢ ગ અંબાજી બે મેઠ ગેલો હુંટે મને નની ખબર.
અંબાજી ની ગીયો મલે
મેં અંબાજી ગેલો કે પાવાગઢ ગેલો કે ખબર ની મલે મતલબ ગેલો ખરો.
પાવાગઢ હમણાં જ ગીયો ગિરનાર ત્યારે જય આવેલા.
ગિનાર ગીયયો ગીનાર ગીયયો.
ઉપર ની ગેલો આજે.
તો કેે ગેલો હતો
ખાલી ડુંગર જોઈ ને આવ્યા કરેલો
કયારે ગીરનાર.
હા.
થોડે ખાલી ગેલા બર્સો ત્રણસો પગથીયા ચઢલાને પછી આ
હ ક્યારે ગયેલો એ કેમ.
છઠ્ઠામાં હતો ત્યારે નિહાળ માંથી લઈ ગયેલા એક વાર.
હહ અમને ત્યારે મૂવી જોવા લઇ ગયેલા એકજ વાર.
ત્યારે સાહેબ પણ હાથે બધા થોડેક ચડીયા પસી પેલા માંગવા વાળા જેવા આવી ગયા એટલે પસી તે લોકો બઉ મોટી માંગણી કરવા મંડ્યા બે હજાર રૂપિયા કે આપો એમ જેવા કરવા મંડ્યા
હેના હારું.
ઉપર જવા એમ.
હેના પેહા
એટલે એવું જ એમ પેલા. કરવા મંડ્યા એટલે પસી સાહેબ વણ કે ચાલો આમા ની ચડવાના ને ટાઈમ બી ની મળે એમ.
બરાબર.
એક સાહેબ ઉતો તો કેતો તો એક વાગે આપડે રાત ના ચડવાનું ચાલુ કરું હું તો જાણે પાસા અગ્યારેક વાગે આવી રેહુ વખાત ની.
હા
એક તો પોયરા બધા બોહોળાય છ થી આઠ વાળા ને એવા તે લોકો ને
લાગે એવું
એકદમ. આપડી હાલત એ થઈ જાય તો પછી પેલા.
આપડે પા લ જોડે તેજ કેવી વાર ફાટી જયો ને.
અરે પાનેરા હું ત્યારે અહીંયા હમણાં પાવાગઢી ગયો તો પેલા પાંચ છ વગો. ત્યા શે એમ કેને મે તો કીધું
અહહ ચડીયે એ મોટી વાત કેને તું.
તે તો તેવજ જાણે. એક તો ગેલા ત્યારે એટલે આખી ધુમ્મસ એટલે ઉપર પેલું મંદિર નર એવું તો કઈ દેખાય નહી એમ.
બરાબર હ એજ ને.
એટલે કેટલુંક આવયા એ ખબર ની પડે.
હા.
એટલે આવી ગયું આવી ગયું આવી
હા બરાબર
ચડી ગેલા
હ પાણી ને કેટલા
પારનેરા પર કેટલા વખત થયાં
તો સાતસો આઠસો હ અહિયાંયા તો કદાચ
એટલા જ
હા હા
તા તો અઢી હજાર જેવાતો ખરા.
હમ્મ
અઢી હજાર ને તો બે હજાર ને અઢી હજાર વચ્ચે જેવા ખરા.
હમ્મ
જરાક જરાક કરને ખાધું અ મહિલા એ તેદાડે તો પબ્લિક બો હુતી એટલે બો ઉભિ નિ રેવા દેય ઉપર
હમ્મ
ફટાફટ જરાક દર્શન કયરા ની કયરા નીચે ઉતારી મૂકે.
કોણ પોલીસો હતા?
હા એ લોકો ના બધા સ્ટાફ વાળા હોય ને પાવાગઢ ટ્રસ્ટ વાળા.
હા હ પોલીસ અત્યારના
કોઈ ઊભી જ ની રેવા દેય એમ.
હ હ
મંદિર ને બધું આ પેલું આંગણું જેવું ને બધું સે. ને આખું ફરતે
હા
ના ઉપર ઊભી જ ની રેવા દેય એમ
બરાબર
દર્શન કર્યા એટલે નીચે ઉતરી જવાયું.
એટલે પોલીસ વાળા હટા કે ટ્રસ્ટ વાળા તે-
હા પોલીસ વાળ ને એવા બી
બરાબર
પેલા પાવાગઢ ટ્રસ્ટ વાળાના ગાર્ડ ને એવા ખરા એટલે બધાને ખહડિયા જ કરે એમ
હમ્મ હમ્મ
એટલે દર્શન થઈ ગયા એટલે નીચે ઉતર જાવઓ તમે એમ.
હ બરાબર
એ બો ઘણી વાર ની ઉભી રેવા દેય હું?
હમ્મ હ તે એવું જ થાય આપડે સપ્તશૃંગી બી જાય ને.
હમ્મ
ગીયો કે ની
તા નઈ ગીયો મેં ગુજરાતના બાર ની ગીયો.
એટલે તાવ જાય ને તો દર્શન કરતા જાવ આપડે એટલા કે ડુંગરા પર ચડી ચડીને તાં જાય ને તો દર્શન બી ની કરવા દે હરખું ધક્કોજ મારી દેય તરત તા તન થી ચાર જણ ઉભા રે રે મલબમાં એક જણ ધક્કો મારવા રેય એક જન ચાલવા પડે ફોટામાં બી જોઈલુ ને બધા સપ્તશૃંગી જાય ત્યારે
વમસદ પર ચાંદલા વીર
એ તો હું બધાને પડો
હા.
ફટાફટ પાડી ને મોકલી આપે.
હ તે જ ને આખો નિંદા ગમે તે પડે એમ કેવું. પણ વીઆપી રસમ ના પું એમાં.
હવે.
ખીતાબ રહ છે.
પવાનું ફરવાનું.
હા.
પાવાગઢ માં તો ડેપો ને પાછળ જ જેવો ડુંગરો.
એવુ
ફોન એ પાસવૉર્ડ થીજ ચાલુ થાય.
હમ્મ
ત્યાથી લઈ જાય એસટી માજ
હમ્મ હમ્મ બરોબર અત્યારે તું થાકી હ હાક મનાતું એટલે એ કચ્ચુંવું ના આપું કે મને. ગોળ ક શી. ચ પાં ફણસ બીચ હજવું કે નને. હલો.
હા બ બેકગ્રાઉન્ડ જેક ક્લિયર રાખ.
હ એ ફણસ નિ બ રાખે મતલબ માચલ.
ટાસ્ક
ખરું ખરું એ ફસ ને બીચું તમારા મત પેેકારું.
હા હા.
કાલે હોવા ન લાગે કડી જ ન કોઈ એવું.
ની બી વચ્ચે ખાધી હમણાં તમે પતી ગયયો.
હમ્મ ઓલો ભૂખો થઈ ગયો હોતે
હે.
બુકડ બુક કમ મોટું.
હા. એકાદ બે ખા કાચું ફળશ ખાધું કે નં.
હા
કાછુ ફણસ નું હાક
તે હું.
ખા ધેલું
મેં ની ખાધેલું તે ખાધૂ
વેજ લોકો નુ પેલું મટન કેવાય.
હે
વેજ લોકો નુ મટન એમ.
એટલે કાજુ ને.
હમ્મ કાચું પેલું આપડે ફણસ
કાજુ ફણસ હા હા. મેં કાજુ નું ખાય હાંભળ્યું
કાજુ ની.
કાછુ ફણસ
હમ્મ.
તેનું શાક
હમ્મ.
કેવું બનાવે
એકદમ હેવી લાગે આપડે જોજે ને વિડીયોને સાથે બનાવી જોજે
ટ્રાય કરી જો વાડી એજ નાંખે બીજું કેઈ ની નાખે
બીજું કોઈ
બીજું તો હું બટાકો ના ટામેટો ગ્રેવી વાળી આઈટમ લખવી પડે.
હમ્મ હમ્મ તે લાગુ પડે હામ.
હમ્મ. એવી એવી આઈટમ જ લખાય.
તે તો. તે ટ્રાયની માર્યો જોઈએ વાળી.
હા. ગ્રેવી ગ્રેવી
એ ય આપ ઓનોજ કાટે હે ને.